કેમ છો
હ
હું પણ મજામાં છું રક્ષાબંધન હવે નજીક આવી રહ્યો છે ને
એટલે ઘરમાં તૈયારી પણ
હા તને રક્ષાબંધન ગમે છે
મને તો ગમે છે. આ મારું છે.
વાહ, મને પણ બહુ ગમે છે રક્ષાબંધન.
રક્ષાબંધન કેમ ઉજવામાં? આવે છે.
હા, રક્ષાબંધન આ તો ભાઈ અને બહેન ના પ્રેમ ન પ્રતીક છે ને.
બિલકુલ, આજ દિવસે બહેન ભાઈ અને ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન.
હા આ તો વાત તમારી બહુ સાચી છે, એટલે આ ફેસ્ટિવલને રક્ષાબંધન કહે છે. તને રાખી બંધવાની ગમે છે?
ગમે છે અને
મને પણ બહુ ગમે છે.
તમારા ઘેર ઉજવાય છે?
મારા ઘરે તો સવારે બધા તૈયાર થાય છીએ. પછી તો બહન પૂજાની થાળી સજાવે છે.
થાલી માં એમાં શું શું
થાલીમાં તો રાખી, કુમકુમ, ચોખા, દીવો અને મીઠાઈ હોવે છે.
વાત એ તો બહુ સરસ છે. એના પછી શું થાય?
હા. એના પછી તો અ
રાખી બાંધે છે.
હા, બહુત સારી. પણ બેન ભાઈને તિલક પણ કરે છે.
હા, આ તો વાત તમારી સાચી છે. ભાઈ બહેન ભાઈને તિલક કરે છે, પછી રાખી બાંધે છે અને મીઠાઈ પણ ખવાડે છે.
ભાઈ પણ ગિફ્ટ આપે.
હા, મોટા ભાગ આપે છે.
તેને ક્યારેક સારી ગિફ્ટ મળી છે. હા.
હા, એક વાર ટોચ મળી હતી.
તે તો ખૂબ સરસ. તો
વાહ, તને કઈ ગિફ્ટ વધુ ગમે છે?
ગમે છે અને લાઈક. બુક બેગ અથવા સ્ટેશનરીનો સામાન.
હા, આ તો બહુ સરસ છે. મને તો ચોકલેટ્સ ગમે છે.
કેટલા ભાઈ બહેન છે?
મારા તો મને એક બહન છે, અને તમારે ઘરે
મને મે એક.
હા, તમે બંને વચ્ચે ઝઘડા થાય છે.
હા, તમે
હા, હા, અમારા ઘર પણ ઝઘડા હોય છે, પણ થોડી વાર પછી ફરી નોર્મલ થઈ જાય છે.
હા, આજ તો ભાઈ બહેનનો સંબંધ છે. રક્ષાબંધન ના દિવસે ઝઘડા ભૂલાઈ જાય છે.
હા, બિલકુલ સાચું કહું છું, તું રક્ષાબંધન ના દિવસે ઝઘડા ભૂલાય જાય છે.
હા. રક્ષાબંધન યાદ છે?
હા, બહુ.
તેમાં શું શું યાદ છે
એમાં તો નાની હતી ત્યારે કલરફુલ રાખી ખરીદવામાં બહુ મજા આવતી હતી મને અને તમે
મને પણ માર્કેટમાં રાખી જોવાની તો ઓનલાઈન રાખી પણ મળી જાય છે
વા હા ટેકનોલોજી થી બધુ ઈઝી થઈ ગાય ને કેટલાક લોકો ડોર રહેતા હોય તો કોરિયર થી રાખી મોકાલે છે
અને વિડિયો કોલથી પણ ફેસ્ટિવલ સેલિબ્રેિટી
હા સારું કવું છું તું પણ સેમ જગ્યા પર સેલિબ્રેટ કરવાની મજા અલગ હોય છે સારું કવુંું મે
હા હા તો તને કઈ ટાાઈપની રાખી કે ગમે છે
મને તો સિમ્પલ અને સુંદર રાખી બહુ ગમે છે અને તમે
વેરાયટી મળે છે મને કાર્ટૂન રાખી અને હેન્ડમેડ રાખી પણ ગમે ગમે છે
હા એન્ડમેન રાખી ખાસ હોય છે ને
કારણ કે એમાં મહેનત અને પ્રેમ હોય સ્કૂલમાં રક્ષાબંધન વિશે શે એક્ટિવિટીઝ
હા સ્કૂલમાં રક્ષાબંધન વિશે એક્ટિવિટી હોવી જોઈએ સ્પીચ કોમ્પિટિશન અને રાખી મેકિંગ કોમ્પિટિશન હોય
અને રાખી બનાવી ગમે છે છે
હા મને પણ ગમે છે તને રક્ષાબંધન નો સૌથી સુંદર ભાગ કયોું લાગે છે
એબેન વચ્ચેનો પ્રેમ
હા મને પણ આ ભાગ ખુબ સુંદર લાગ્યું છે
ગિફ્ટ કરતાં પણ સંબંધ વધુ મહત્વપૂર્ણ
બિલકુલ સાચું કઉ છું તું આ ફેસ્ટિવલ આપને પ્રેમ અને જવાબદારી શીખાડવે છે
એકબીજાને કેર કર હોવી જોઈએ તે જોડાયેલી કઈ સ્ટોરી ખબર છે
હા કેટલાક હિસ્ટોરિક સંભાળી છે
મને આપણા દેશમાં આ ફેસ્ટિવલ ઘણા વર્ષોથી
હા આ આપણી સંસ્કૃતિનોો મહત્વપૂર્ણ ભાગ છે
હા તમને મીઠાઈ માં શું કર ગમે છે
મને તો મીઠાઈમાં કાજુ કતલી બહુ ગમે છે અને તમે
અને ગુલાબ જામુન
રક્ષાબંધન ના દિવસે ઘરે મીઠાઈ જરૂરી આવે છે ને
હા અને છે ફેમિલી સાથે સમય હોય છે
હા આ તો બિલકુલ સરસ કવ છું તું ફેમિલી સાથે સમય પસાર કરવામાં મજા આવે છે તને લાગે છે કે ફેસ્ટિવલના અ મહત્વ આજ પણ એટલું એટલું જ ને છે
અચછ કારણ કે સંબંધો હંમેશા મહત્વપૂર્ણ હોય છે
હા આ તો બહુ સરસ જવાબ છે તમારો
હ ભર આજે પણ ફેસ્ટિવલ બધાને ભેગાે ફેમલી બોન્ડિંગ વધે છે અનેુ વિશ્ય પણ
તને રક્ષાબંધનની રખ હોય છે
હા હ જરે કરું છું ક્યારે મારી બેહેન મને રાખી કે વાંધ છે
વાહ સારું વિચાર છે તમારો મને પણ બહુ એક્સાઈટમેન્ટ છે
છે તમારું
મારા પ્લાન તો ફેમિલી સાથે સેલિબ્રેશન કરશું અને ફોટો પણ પડીશું અને તમાર
હ હ વેઇટ કરું છું ક્યારેય મારી બહેન આવશે એના પછી હું મારા ભાઈ બહેન સાથે બહ યાદગાર હોય છે
કેટલી રમવા જાઓ
હું મારા ભાઈ બહેન સાથે રમું છું જ્યારે તે મારા ઘરે આવશે ત્યારે
હમ તને તો આ તો બઉુ સરસ સ્વા છે ફેમિલી સાથે સેલિબ્રેશન કરવામાં બહ મજા આવે છે
હા ફેમિલી સાથે સેલિબ્રેશન કરવા મિત્રો સાથે પણ આવે છે પણ આ ફેમિલી સાથેની વાત જ અલગ હોય છે ચાલો એડવાન્સ માં હેપી રક્ષાબંધન હા મ મળલીએ
જસ
પછી હા હા જય શ્રી કૃષ્ણ
સ શ્રી કૃષ્ણ